મિતિત્રો આજે કયા વિષય પર વાત કરીએ
આજે આપણે ભારતની પરંપરા વિશે વાત કરીએ ભારતની પરંપરા એટલી વિશાળ અને વવિધ્ય સફળ છે કે તેના વિશે કલાકો સુધી વાત કરી શકે
હા સાચી વાત છે છે આખી દુનિયામાં ભારતની પોતાની પ્રાચીન સંસ્કૃતિની પરંપરા માટે જાણીતું છે હજારો વર્ષોથી આ એવી ઘણી પરંપરાઓ ચાલી રહી છે જે આજે પણ લોકો તેનું જીવન માં મહત્વ પાક છે સૌથી મોટી વાત તો એ છે કે અહીં દરેક રાજ્યની પોતાની અલગ જ પરંપરા ભાષા વેશ ભૂષા અને જીવનશૈલી છે છતાં આખો દેશ એકતાથી જોડાયેલો છે
ખરેખર ભારતમાં સવારે ઉઠીને વડીલોની પ્રણામ કરવાની પરંપરા ખૂબ જૂની છે ઘણા પરિવારોમાં બાળકો આજે પણ માતા પિતાના અને દાદા દાદી ના આશીર્વાદ લઈને દિવસ ની શરૂઆત કરે છે એવું માનવામાં આવે છે કે વડીલોનું આસન આશીવાદ જીવનમાં સફળતા અને સુખ લાવે છે આ પરંપરા માત્ર એક નથી પરંતુ વડીલો પ્રત્યેના આદર ન પ્રતિક છે
હા અને અતિથિ દેવો ભવ પણ ભારતની સાથે સુંદર પરંપરાઓનું એક છે કોઈ મહેમાન ઘરે આવે તો તેને ભગવાન સમાન માનવામાં આવે છે મહેમાન જ સ્વરૂપ ગણવામાં આવે છે તેને પાણી આપવું પ્રેમથી બેસાડવું ચા નાસ્તા નું પૂછવું ચા નાસ્તો કરાવો અને સન્માન થી વાત કરવી એ આપણા સંસ્કારનો એક ભાગ બની રહ્યો છે વિદેશી લોકો પણ ભારતની આતિથ્ય ખૂબ જ પ્રભાવિત થયા છે
પારધી પરિવારોની વાત કરીએ તો અહીં સંયુક્ત પરિવારની પરંપરા ખૂબ જ મહત્વની રહી છે એક જ ઘરમાં દાદા દાદી કાકા કાકા માતા પિતા અને બાળકો સાથે રહેતા હતા આ વ્યવસ્થામાં બાળકોનો પ્રેમ સંસ્કાર અને અનુભવ બધું જ એક સાથે મળતો હત આજે ઘણા લોકો અલગ રહે છે છતાં ઘણા ગામડા માં સંયુક્ત પરિવાર ની પરંપરા હજુ પણ જોવા મળે છે
હા વાત તમારે સાચી હમણાં તમે વાત કરી કે સંયુક્ત પરવાની ભાવના દરેક ગામમાં જોવા જ મળે છે એ ભારતના ગામમાંત પરિવાર ભાવના જરૂર જોવા મળે છે ભારતના તહેવારો પણ પરંપરાઓનો મહત્વ ભાગ છે દરેક તહેવારો પાછળ કોઈ કોઈ ઐતિહાસિક અથવા ધાર્મિક કારણ હોય છે પરંતુ તેની સાથે પરિવારનો એક સાથે લાવવાનો પણ સુંદર હેતુ હોય છે તહેવાર દરમિયાન લોકો ઘરની સફાઈ કરે છે નવા કપડા પહેરે છે સ્વાદિ્ટ વાનગીઓ બનાવે છે અને સ્વાદિષ્ટ ભોજન પણ બનાવે અને ખાય છે છે અને એકબીજાની શુભેચ્છાઓ પાઠવે છે
સાચું કહ્યું ભારતના વિવિધ ધર્મો ના લોકો રહે છે હિન્દુ મુસ્લિમ શીખ જૈન બૌદ્ધ ખ્રિસ્તી અને અન્ય ધર્મોના લોકો પોતાના તહેવારો જોઈ છે સૌથી આનંદની વાત એ છે કે ઘણા લોકો એકબીજા ના તહેવારો માં પણ ભાગ લે છે આ પરંપરા ભારત ની એકતા અને ભ વિચારણનું પ્રતીિક છે
હા એકદમ સાચી વાત કરીએ આપણે ભચારાનું એક પ્રતિક છે ભારત, ભારતની વિશ ગુષા પણ ખૂબ જ વૈવિધ્ય, પૂર્ણ રહે છે અને વૈવિધ્ય સવર બની રહે છે. ગુજરાત માં ચણિયા ચોલી અને કેળિયું વખણાય છે રાજસ્થાન માં રંગબેરંગી પોશાક પંજાબમાં સલવાર કમીજ દક્ષિણ ભારતમાં સાડી અને વેસ્ટી ઉત્તર પ્રદેશમાં કુર્તા પજામા દરેક વસ્તુ વખણાય છે અને ગુજરાતમાં જે પાટણમાં આવેલું પાટણનું પટોળું પણ, ખૂબ જ વખણાય છે. રાજ્યો પોતાની અલગ આગવી ઓળખ છે.
ભારતીય ભોજન પર પરંપરા ન એક પાક છે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે, ગુજરાતની થાળી પંજાબ ના પરોઠા રાજસ્થાનની દાળભાટી દક્ષિણ ભારત ઈડલઢોંસા. બંગાળની મીઠાઈઓ અને મહારાષ્ટ્ર ન પોહા આ બધું ભારતીય સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવે છે.
હા તમારી વાદ સાચી છે. ભારતની કળા અને સંગીત પરંપરા પણ હજારો વર્ષ જૂની છે. જેમાં સારેક પદરની ગામા પણ સમાવેશ થાય છે કળા અને સંસ્કૃતિની વાત કરીએ તો સંગીત, ભારતનું ખૂબ જ પ્રાચીન સંગીત છે. શાસ્ત્રીય સંગીત લોકસંગીત ભરતનાટ્યમ કથક, પ ચીકુચીપુંડી ઓડસ અનેક જેવા નૃત આજે પણ, વિશ્વમાં લોક પ્રસિદ્ધ થયા છે દરેક દેશમાં, ભારત ના ગરબા પણ વખણાય છે, ગુજરાત ના ગરબા તો અતિ સુંદર હોય છે, દરેક નૃત્યની પોતાની આગવી અને શૈલી છે અને એનો ઇતિહાસ પણ અલગ જ છે અને ઓળખ પણ છે.
યોગ અને આયુર્વેદિક પણ ભારતની અમૂલ્ય પરંપરાઓ છે. યોગ શરીર અને મન ને સ્વસ્થ રાખે. જ્યારે આયુર્વેદ કુદરતી ઉપચારની પ્રાચીન પદ્ધતિ આ છે. વિશ્વના ઘણા લોકોમાં, ઘણા દેશોમાં લોકો યોગ કરે છે અને આ દ વિશે જાણવાની ઈચ્છા રાખે છે.
હ હા ઈચ્છા તો રાખે છે મને લાગે છે કે ભારતની સૌથી મોટી પરંપરા વિવિધતામાં એકતા છે કારણ કે લોકો, વિવિધ જાતના હિન્દુ મુસ્લિમ જૈન શીખ દરેક ધર્મના લોકો રહે છે છતાં પણ, તેઓમાં એકતાની ભાવના છે, જેથી કહી શકાય કે ભારત એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, અલગ ભાષા અલગ ખોરાક અલગ વેશભૂષા અને અલગ રીતે, જીવન જીવવાની રીત રિવાજો હોવા થતાં બધા ભારતીયો, એક જ દેશના નાગરિક નું ગૌરવ અનુભવે છે.
ભકાળ ની યાદ નથી પરંતુ, આવનારી પેઢી માટે માર્ગદર્શન પણ છે. જો આપણે પોતાની પરંપરાઓને સમજીએ અને તેનું પાલન કરીએ તો આપણા સમાજમાં પ્રેમ આદર અને એકતા હંમેશા જળવાઈ રહી છે.
હા વાત વાત તમારી ઈ આજની
મને વાતચથી ઘણું શીખવા મળ્યું છે ભારતની પરંપરાઓ વિશે જેટલું જાણીએ તેટલું ઓછું લાગે.
હા અને હજુ તો ઘણી પરંપરાઓ વિશે વાત બાકી છે, આવતા ભાગમાં આપણે લગ્ન પરંપરા ધાર્મિક વિધિઓ લોક કળા હસ્તકળા ગ્રામ્ય જીવન ઐતિહાસિક ભરસા અને આધુનિક સમય પરંપરાઓ કેવી રીતે બદલાય રહી છે, તેના વિશે વિગતવાર ચર્ચા
હા આપણે જે વાત કરી હતી જે ભારતની પરંપરાઓ છે, તે ભારતની પરંપરાઓ છે જે આપણે રસ વાતો કરી તેમાં ઘણું બધું મને જાણવા મળ્યું, તેમાં આપણે જે ભારતની પરંપરાઓ જે લોક લોક રહેણી છે લો રીતિ રિવાજ તેના વિશે વાત કરીને મને મજા આવી રસપ્રદ વાતો હતી આજે કઈક નવી વાતથી શરૂઆત કરવાની છે.
આજે આપણે ભારતીય લગ્ન પરંપરાઓ, પરિવારના સંસ્કારો, લોકકળા, હસ્તકળા અને ગામડાઓની પરંપરાઓ વિશે વાત કરીએ આ બધા વિષયો ભારતની સંસ્કૃતિને સમજવા માટે ખૂબ જ મહત્વના છે.
હા તમે લગ્નની તો વાત કરી પણ ખરેખર ભારતના લગ્ન માત્ર બે વ્યક્તિના સંબંધો માનવામાં આવતા નથી પરંતુ બે વ્યક્તિઓનું મિલન માનવામાં આવે છે. કાર લગ્ન એક અગ્નિ સં અગ્નિથી સાક્ષી રૂપી બે વ્યક્તિનું મિલન થાય છે પહેલા ઘણી વિધિઓ થાય છે જેમ કે ગણેશ સ્થાપના, મહેંદી, સંગીત, હલદી પછી હ લગ્ન વિધિ દરેક લગ્ન વિધિ થાય છે દરેક રાજ્યમાં આ વિવિધ વિવિધ તેઓ અલગ રીતે રીતે ઉજવાય છે. પરંતુ દરેકમાં પ્રેમ, આનંદ અને પરિવારનું મહત્ત્વ જોવા મળે છે.
દરમિયાન ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ખુબ જ લોકપ્રિય છે રાજસ્થાનમાં લોકગીત ગવાય છે, પંજાબમાં ભાગડા અને ગીથયા થાય છે જ્યારે દક્ષિણ ભારતમાં મંદિરમાં સાદગીરીથી લગ્ન કરવાની પરંપરા પણ જોવા મળે છે આ વિવિધતા જ ભારતની ખાસિયત છે.
હા વાત તમારી સાચી છે કે જે લગ વડીલોનું સ્થાન પણ ખુબ જ મોટું રહે છે અને તે મહત્વનું રહે છે કા કરણ કે તેમના અનુભવ પ્રમાણે તેમની જે માહિ તી દ્વારા જ લગ્ન કરવામાં આવે છે તેઓ નવા દંપતિને આશીર્વાદ આપે છે અને સુખી જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે વડીલોની આશીર્વાદ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
ભારતીય પરિવારોમાં બાળકોને નાનપણથી જ સારા સંસ્કારો શીખવામાં આવે છે જેમકે સત્ય બ બોલવું, મહેનત કરવી, વડીલોનું સન્માન કરવું, જરૂિયાતમંદ લોકોને મદદ કરવી અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખવો આ સંસ્કારો એક સારા નાગરિકોનું નિર્માણ કરે છે.
હા, ભારતની લોકકળા પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતની પિઠોરા અને કચ્છની ભાર ભરતકામ કળા મધ્ મધ્યપ્રદેશની ગોડ પેન્ટિંગ, બિહારની મથુબિહલ પેઇન્ટિંગ ઓડિશાની પટ્ટી ચિત્રકલા પછી રાજસ્થાની મેયર પેન્ટિંગ જેવી અનેક કળાઓ આજે પણ જીવંત છે. આ કળાઓ માત્ર સુંદર નથી પણ એ તેમાંથી ઘણું માહિતી મેળવી શકાય છે પરંતુ આપણા ઈતિહાસ અને સંસ્કૃતિની વાર્તા પણ કહે છે.
હસ્તકળાની વાત કરીએ તો ભારતના કારીગરોનું કામ ખરેખર અદભુત છે કચ્છની બાંધણી બનારસી સાડી, કાશ્મીરની પશ્ચિમના શાલ, ચન્નાપટનાના લાકડાના રમકડા, મોરાદાબાદની પિત્તણની વસ્તુ અને જયપુરના એન્ટિક સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે આ કલા હજારો પરિવારોની રોજીરોટીનુ
હા, ભારત ના ગામડાઓની વાત કરીએ તો ભારત આ ભારતનું સાચું હૃદય તો એ ગામડાઓમાં જ વસે છે કારણ કે ગામડાઓમાં જે પૌરાણિક પરંપરાઓ ચાલતી આવે છે તેનાથી ભારત એક સા દેશ તરીકે ઓળખી આવે છે ભારતમાં જે નવી ટેકનોલોજી આવવા છતાં પણ લોકો હજી જૂની પરંપરાઓને પાળે છે તે ખૂબ જ સારું કહેવામાં વાત છે. તેમે જે એવી કહેવામાં આવે છે કે આજે પણ ઘણા લોકો ગામોમાં લોકો પરંપરાઓનું જીવન જીવે છે વહેલી સવારે ખેતી નું કામ શરૂ થાય છે સાંજે લોકો એક જગ્યાએ ભેગા થઈને વાતો કરે છે અને અને તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
ગામડાઓમાં સહકારની ભાવના પણ જોવા મળે છે જો કોઈના ઘરે લગ્ન હોય
ધન્યવાદ હા ભારતમાં મેળાઓ પણ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે અમારા ગામમાં પણ દર મહિને એક રામાપિર નો મેળો ભરાય છે અને એક વર્ષે ખુબ જ મોટો મેળો ભરાય છે. ઘણા ગામોમાં વર્ષોમાં એક વખત તો મોટો મેળો ભરાય છે અને અમારા ગામમાં પણ કરય છે ત્યાં રમકડા કપડા ઘર વપરાશની વસ્તુઓ લોકનૃત્ય લોકસંગીત વિવિધ વસ્તુઓ ખાાન પીનની વસ્તુઓ જો મળે છે તેમાં મેળામાં તો બાળકો વધુ આનંદ કરે છે અને બાળકો અને વડીલો સૌ આનંદ માણે છે તે મેળાનો.
સાચો આપણા દેશની લોકસંગીત પરંપરા પણ ખુબ જ સમૂર છે ગુજરાતના લોકગીતો પંજાબના ટોલના તાલ રાજસ્થાનના માંડી ગીતો આસામના બિહુ ગીતો અને મહારાષ્ટ્રના લાવણી ગીતો દરેક પ્રદેશની ઓળખ છે આ ગીતોમાં લોકો ના જીવન પ્રેમ અને તહેવારો ન સુંદર વર્ણન કરવામાં આવે છે.
હા બાત તમારી સાચી આપણા ભારતમાં મંદિરો મંદિરોનું ખૂબ ખૂબ જ મહત્વ રહેલું છે મંદિરો ઘણા પૌરાણિક છે જેમ કે હમણાં જે રામ મંદિર બનાવા આવ તેની પણ પૌરાણિક કથા છે કે રામના રામની યાદમાં તેના જે અયોધ્યામાં મંદિર બનાવવા આવ્યું છે તે રામની યાદ બનાવામાં આવ્યું હતું અને જે મસ્જિદો છે ગુરુદ્વારો ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળો પણ આપણી પરંપરાનો એક મહત્વનો ભાગ છે કારણ કે તમે પહેલા જ વાત કરી હતી કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ ભારત છે કારણ કે મંદિરો મંદિદો ગુરુદ્વારા હોવા છતાં લોકો બ ત્યાં સાથે મળીને રહે છે અન્ય ધાર્મિક સ્થળો પણ છે જે પરંપરા પરા નો મહત્વો ભાગ છે લોકો ત્યાં પૂજા કરતા નથી પરંતુ શાંતિ પ્રેરણા અને આધ્યાત્મિક અનુભવ પણ માટે જાય છે. છે
આજે લોકો આ તીક છતાં ઘણી પરંપરા હજુ પણ જાળવી રાખવામાં આવે છે લોકો નવા વર્ષની શરૂઆતમાં મંદિર જાય છે. તહેવાર ઉજવે છે. પરિવાર સાથે સમય વિતાવેય છે અને પોતાના બાળકોને પણ સંસ્કારો શીખવાનો પ્રયત્ન કરે છે.
હા તમે વાત સાચી કરી હાલના સમયમાં લોકો જે નવા વર્ષે નવા કોઈ ખાસ દિવસે ભગવાન ના મંદિરે જાય છે. ભગવાન ના દર્શન કરે છે અને શાંતિનોો અનુભવ કરે છે મને લાગે છે કે જો નવી પેઢી થી પોતાની પરંપરા પરાાવ સમજીને આગળ વધે તો ભારતની સાંસ્કૃતિ ઓળખ હંમેશા મજબૂત રહેશે. આધુનિકતા જરૂરી છે પરંત તેુ જે રીતે આધુનિકતા વધ જોઈએ તે રીતે આપણા ભારત